હલો હલો. કેમ છો? હલો આવે છે અવાજ?
હા આવે છે હા.
આ વા હમ હમ શું કરતા ત રોજ એનું એ કરવાનું. ખાવા પીવાનું ઊગવાનું છોકરાઓને સ્કૂલે મૂકવાના. બોરિંગ લાઈફ થઈ જાય છે. રૂટીનથી તો
એટલે રોજનું તો આપણું બોરિંગ જ કામ હોય એક ન એક કામ હોય. તો એ તમે એવું કરો ને કે કીટી પાર્ટી નથી. તમારી તમારી સોસાયટીમાં.
કે અમારે શું છે અમારા ફ્લેટમાં છે ને અમારા જનરેશન નું બહુ ઓછા છે બધા યું દમ રિટાયર એજ ના એવા બધા રહેશે. તો એ લોકોને એમાં કઈ ઇન્ટરેસ્ટ જ નથી. કેતી પાર્ટી માં પણ તમારો આઈડિયા મને બહુ ગમ જો એવું આપડે કઈક જોઈન કરી લઈએ ને તો આપણી ઉમરના આપણે મળી શકીએ. એમની સાથે આપણા બધા એક્સપિરિયન્સનું આપણે કરી શકીએ. ઘણું નવું નવું જાણવા મળે તમને મજા આવે કીટી પાર્ટીમાં.
અરે બહુ મજા આવે છે. વાત જ જવા તો અમારે તો એટલું સારું છે ને. કે હું જે અપાર્ટમેન્ટમાં રેવું છું. એમાં બધા જ મારી ઉંમરની આસપાસ છે. એટલે મારુ મસ્ત તેર ચૌદ જણાનું મોટું ગ્રુપ. થઈ ગયું છે અને પાછા અ આજકાલ કરતા બધા સાથે છએ તો કે બહાર જઈએ. પેલા તો એવું નક્કી કર્યું છે કે બહાર જવાનું જમવા માટે કેવી રીતે. તો રેસ્ટોરન્ટમાં જઈએ. પછી જેના ઘર જેની કેીટી પાર્ટી હોયને ઘરે જવાનું અને પછી ત્યાં જે પણ જેની કેમ ને બધું થી તો એ બધા ને પછી થોડો હલકો ફૂલકો નાસ્તો ને ચા પાણી કરીને સાંજે અમે ઘરે એ જઈએ.
બહું ઇન્ટરેસ્ટિંગ છે. આ મને બી તમારી વાતો સાંભળીને ઘણું મન થાય છે. કીટી પાર્ટી શું હોય? કારણ કે છે ને હું ઘણા બાર ઇન્સ્ટાગ્રામમાં એમ રીલ જોઉં છું. એ લોકો કેવી ગેમ રાખ્યો અલગ અલગ કોઈક ના એક ઘર ના હોય ને તો સપોઝ એવી ગેમ રાખે કે એક આજે ચાલો ગોવિંદા ની થીમ છે. તો એનું કઈક ડાન્સ કરીને કે તો એનું બધા ગીત સજેસ્ટ કરવાનું ક મૂવી નું નામ એ લોકો એક એક અંદર એના ઘરે એન્ટર થતા જાય. અને મવી નું નામ પહચ્યું એટલે એ અલગ અલગ ગેમ તમે દર વખતે જુદી ગેમ રાખો કે પછી એ લોકો સિલેક્ટ કરે કે તમે સિલેક્ટ બધા ભેગા મળીને જ ગેમ સિલેક્ટ કરો.
ના એટલે એવું ના હોય આમાં એવું હોય કે દર મહિને એક જણા નો વારો હોય. તો જેનો વારો હોય એ રેસ્ટોરન્ટ સિલેક્ટ કરે. અને પોતાના ઘરે કઈ ગેમ રમાડવી છે એને નક્કી કરવાની. એટલે અમે લોકો કેવી રીતે કરીએ છીએ. એક હાઉઝ ગેમ હોય એ તો કોમન જ હોય કે જેના પણ ઘરે જઈ અમે તો હાઉઝ રમીએ જ. અને એની સાથે બીજી એક વધારાની ગેમ રાખીએ. અને જેનો જે વારો હોય જેના ઘરે અમે કેટી પાર્ટીમાં જતા હોઈએ એ નક્કી કરે કે પોતે તે કઈ ગેમ રમાડશે પછી એની રીતે જ કોઈ વાર ઈનામો નક્કી કરે. કે કોઈ વાર એવું રાખે કે જે જીતે ને કોઈ ચોકલેટ આપે કે ડેરી મિલ્ક આપે કે એવું બધું કઈ કરીએ અને પછી છેલ્લે બધા ફ્રી થઈ જાય બધું ગેમ્સ ને જમવાનું ને બધું પતી જાય પછી અમે લોકો કોઈ પણ સારી રીલ નક્કી કરી રાખીએ. અને પછી રીલ કોઈ ડાન્સ નઇ હોય કે કઈ એક્ટિંગ નઇ હોય કે એવી રીતે કોઈ રીલ હોય તો એ રીલ પછી કરીએ રીલ ઉતારીએ અને એવી રીતે. તે મજા આવે એકબીજા જોડે વાતો કરીએને, મસ્તી કરીએ ને ક્યાં ટાઈમ નીકળી જાય ખબર ના પડે.
તમારુ આ બધું સાંભળી ને તો મને મન થઈ ગયું કે ના ના કીટી પાર્ટી તો ક તમને મને તો એમ લાગે છે આપડે રોજ એક ન એક કરી તમે કિટી સપોઝ તમે મહિને એક એક વાર બી જો બધા તમારી ઉંમરનાની છોકરીઓને મળો એમની વાતો સા ભળો કઈક એમની પાસેથી એવું બી આપડે રાખી શકીએ ને તમે લોકો કીટી માં કે સપોઝ કોઈ ને કઈક નવી રેસીપી બનાવતા આવડતી હોય કોઈક ને કઈક નવું વર્ક કરતા આવડતું હોય. તો એ બધાને કિટીમાં જેટલા બી અંદર એના સભ્ય હોય. તમારી કીટી ને એને શીખવાડે તો દર મહિને તમને નથી લાગતું કે આપણને બધી એક નવી આઈટમ શીખવા મળે સપોઝ કોઈને કઈક કુકિંગ આવડે છે. કોઈકને સ્ટિચિંગમાં કઈ ઇન્ટરેસ્ટ છે કોઈકને ડાન્સ આવડે છે. તો તમે જયારે બધા મળો ને એક બીજા જા ને એ વસ્તુ શીખવાડો તો આપણને કેટલું નવું નવું શીખવા મળે. તમે લોકો એવું કઈ કરો.
ના આ તમારો આઈડિયા તો સારો છે પણ હજી સુધી અમે લોકો કીટીમાં એવું કરતા નથી એટલે જયારે આમ બેઠા હોઈએ અને સામાન્ય વાતચીત થતી હોય. ત્યારે અમે લોકો એ જેને જે આવડતું એ કે કે મેં આ કંઈક નવું કર્યું કે કોઈ એ નવા ક્લાસીસ ચાલુ કર્યા હોય તો એના વિશે કે. કોઈ ગરબા ક્લાસ જોઈન કરતો હોય કોઈ યોગા ક્લાસ કરતો હોય. તો એની બધી માહિતી ની આપ લે થાય કે હા ક્લાસ સારા છે, ને અહીંયા ગરબા સારા શીખ ખવાડે છેને તો એવી રીતે બધું ખબર પડે પણ આજ જે તમે વાત કરી એ મને સારી લાગી મને લાગે છે આખ આવતા મહિનાથી પણ અમારે લોકો એ અમારી કીઠ્ઠી પાર્ટી માં અજમાવું પડશે.
તોહ અને પછી મેં એવું બી કંઈક સાંભળ્યું છે કે છે ને કીટીમાં એ લોકો શું કરે કે દરેક લોકો કો એ જ્યારે દર મહિને મળે ત્યારે પાંચસો પાંચસો રૂપિયા લઈને આવવાના કે હજાર હજાર રૂપિયા લઈ આવેના અને પછી જેના ઘરે કીટ હોય સપોઝ તમે દસ જણ છો. તો એ તમને એક સાથે એ મહિને દસ હજાર મળી જાય એટલે એ દસ હજાર તમને કંઈક ઘણા નાના મોટા વસ્તુ લાવી હોય તો યુઝ થાય. એમ અલગ અલગ બધા પૈસા રાખે છે કે ભાઈ એક સામટા આપણને મ પૈસા મળે દસ જણો વીસ જણોય તો વીસ હજાર મળે એવી રીતે તમે એવું કઈક પૈસા નું રાખો. ક છો કે ના એવું કઈ નથી રાખતા.
ના ના એવું તો રાખીએ જ છીએ કારણ કે તમને ખ્યાલ હોય. ત્યાં સુધી આજે પૈસા ની તમે વાત કરી ને એ જ કીટી માં સૌથી મેઈન વાત. હોય છે કારણ કે બધા ન માનવું એવું છે કે આપડે એમ જો આપણી પાસે પૈસા હોય થોડા થોડા હોય તો એક સાથે વપરાય જતા હોય એનો કોઈ હિસાબ ના રહે, તો આ શું અમે બે હજાર ની કિટી રાખીએ છીએ કે જેનો વારો હોય, એને દરેક જણ બે બે હજાર રૂપિયા આપે તો માની લો કે અમે ચૌદ જણા છીએ. તો એક સાથે એની જોડે અ એ પોતાને બાત કરો તો તેર જણા એને છવ્વીસ હજાર રૂપિયા એક સાથે મળી જાય. તો પછી એનું સેવિંગ રાખે. કા પછી એવું કરે કે બીજા કામોમાં ના વાપરે પોતાના માટેની એવી કોઈ વસ્તુ લે. કે સોનાની વસ્તુ લે કે ચાંદીની વસ્તુ લે કે જેમાં એ કઈ રોકાણ કરી શકે અને પોતાનું કઈ શરૂ કરવું હોય. કે નાનું એવું કઈક બિઝનેસ જેવું ચાલુ કરવું એના માટે પોતાનું સેવિંગ અલગ રાખે. અને પૈસા એવા કેને પછી રોજ બરોજ ના કામોમાં કેવી શોપિંગ માટે કેવી રીતે પૈસાને અડવાના નહી. એવું જનરલી અમે લોકો તો ખેતી માં નક્કી કરતા હોઈએ છે.
અરે વાહ! જો આટલું મોટું તમે પ આટલું મોટું તમે બે હજારની કિટી રાખતા હો અને તમે પંદર હોય તો તો ઘણો મહિને તમને ઘણા બધા પૈસા મળી જાય. એનાથી સપોઝ નાનું સોનાનું એક વસ્તુ બી ઇવન લઈ લે. કે ભાઈ એની પાસે ત્રીસ હજાર ભેગા થયા. તો એમ નાની નાની વસ્તુ કરતા એની પાસે કેટલી બધી બચત થઈ જાય. આ આઈડિયા ઘણો સારો છે જે તમે દર વખતે દર મહિને બબ્બે હજાર ઓઘરાવો છો અને પછી જેના ઘરે કેટીને આપો છો. તો તમે લોકો પછી નાના છોકરાઓ એને લાઈવ કરો? કે તમે નાના છોકરાને અલાવ ના કરો કારણ કે અમુક ને એવું હોય કે ભાઈ ઘરે કોની પાસે મૂકીને આવા કોઈકને બે વર્ષનું બચ્ચું હોય કોઈને નાનું હોય તો તમે બચ્ચા સાથે એ લોકોને કે પાર્ટી માં એલાવ કરો કે ના ઓનલી લેડીસ જ મળવાનું એવું કરો?
ના એવું નથી અત્યાર સુધી તો અમારે કેવું છે કે છોકરાઓ જેના નાના હતા. તમે નહી નહી તો માનો ને કે સાત થી આઠ વર્ષના છોકરાઓ હોય ને તો જનરલી બધા પોતે લઈને જ આવતા હોય. કારણ કે નાના છોકરાઓ મમ્મી વગર ઘરમાં એકલા રે પણ નહીં. તો ત્યારે એવું કરીએ કે પછી બપોરના ટાઈમે અમે જમીને જેના ઘરે જઈએ ત્યાં પછી નાના છોકરાઓને સાવ નાના હોય તો ક સુવડાઈ દે. ક પછી ચાર પાંચ છોકરાઓ હોય પાંચ છ વર્ષના તો એમને કોઈ અલગ રૂમમાં બેસાાડી દઈએ એ બધા છોક છોકરાઓ પોતાની રીતે એ અલગ રૂમમાં રમ્યા કરે. અને પછી એનાથી મોટા જયારે નવ દસ વર્ષ ના એવા છોકરાઓ થાય ને પછી તો હવે એ લોકા જ ના પાડે. કે ના અમારે નથી આવું અમે તો ઘરે જ રહીશું. કે અમે ત્યાં આવીને શું કરીએ એટલે માની લો ને કે પાંચ છ વર્ષના છોકરા હોય ને ત્યાં સુધી સરસ કેટિમાં સચવાઈ જાય. તો અમે તો એવું જ કરીએ કે સાથે લઈને જ જઈએ.
ઓકે એક મારી પછી ફ્રેન્ડ છે ને એ લોકો કઈક એવું બી રાખે છે કે દર કિટીમાં છે ને એ લોકો કઈક થીમ રાખે. સપોઝ એ લોકો થીમ રાખે કે આજે દરેક આપડે બ્લેક પેરીને આવાનું કોપર નવરાત્રી હોય તો એ લોકો થીમ રાખે કે ચણિયા ચોરી પહેરી ને આવાનું ઇવન સ્કટ છે વન પિશ છે સાડી છે એવા જુદા જુદા એ લોકો દર મહિને ડે રાખે. તો એ લોકોને શું રોજ બરોજ ની જે રુ ને એમાંથી ક ચેન્જ મળે અને એ લોકો જે રીલ બનાવે ફોટોગ્રાફ્સ કરે એ લોકોને ઘરું એન્જોયમેન્ટ મળે. જાય તમે લોકો એવું કાય કરો છો?
હા એજ તો કેટીની મજા છે, તો જેનો વારો હોય. ને એ લોકા નક્કી કરે એક આ તો કોઈ કલર કોડ રાખીએ કે બધા રેડ કલર ના પેરજો કે બધા બ્લેક એન્ડ વ્હાઈટ પેરજો કે બ્લુ કેવી રીતે કા પછી એવી રીતે કોઈ વાર સાડી રાખીએ. કે દરેક જણા એ સાડી પહેરીને આવવાનું. અને નહી તો પછી ફ્રોક રાખીએ કે સ્કર્ટ રાખીએ. કે બ્લુ ડેની એમને વ્હાઈટ શર્ટ ને ઘણા બધા કોમ્બિનેશન હોય. તો અલગ અલગ જેની મરજી હોય એ પ્રમાણે એ લોકો કલર થીમ રાખે. કે પછી પેટર્ન નક્કી રાખે. કે પોલકા ડોટ પહેરવાના કે લાઈનિંગ પહેરવાની કે ચેક્સ પહેરવાની એવું ઘણું બધું હોય. પણ આવું એક જેવા કપડાં પહેરીને જઈએ ને એમ બધા તો ફોટોગ્રાફ સ સરસ આવે રીલે સરસ બને અને આમ મજા પણ આવે કે કે હા કંઈક બધા એક જેવું પહેરીને આયા છીએ તો સરસ લાગે છે.
અરે વાહ તમારી તો કીર્તિ બહુ જોરદાર લાગે છે મને તો એમ થાય. કે હમણાં ત્યારે રહેવા આવી જઉ તમારા એપોન્ટમેન્ટમાં અને તમારી કીટ જોઈન કર લો તમે ઘણું બધું કરો સાથે મળો છો. તમે થીમ રાખો છો, તમે ગેમ રમો છો, તમે રીલ બનાવો છો તમે હોટલમાં જાઓ છો, તમે ઘણું એન્જોયમેન્ટ કરો છો બઉ મજા આઈ તમારી બધી વાતો સાંભળીને મનેને મન થઈ ગયું કેટ પાર્ટી જોઈન કરવાનું.
હા તો આ આવી જાવ બસ તમે અહીયાં આવો એટલી વાત છે, પછી હું તમને અમારા ગ્રુપ જોઈન્ટ કરી દઈશ.
હું. સાચી વાત છે એ તો કરવું જ જોઈએ, કારણ કે રૂટનથી કોઈ બી વસ્તુ છે, ને કોઈક બી તમારે સળંગ રૂટીનથી ચેન્જ તો દરેક માણસ ને જોઈએ. એટલે કાંઈક તો એવું તમારે કરવું જ જોઈએ કે તમને રોજ ન બોરિંગ નું એક કામ થી કંઈક નવીનતા મળે કંઈક જાણવા મળે. તમારા એજ ગ્રુપ ને તમે મળો એ લોકો અત્યારે શું ટ્રેન્ડમાં છે. લોકો અત્યારે ઘણું બધું તમને એવી રીતે આપલે થાય. સાચે તમારી સાથે કીટની પાર્ટીની વાત તો કરીને બહુ મજા આઈ. ઘણું બધું જાણવા મળ્યું કે લોકો સાથે મળીને શું શું કરે છે, કેવી રીતે કરે છે. આ
તો બસ આવી જ રીતે હું ઈચ્છું જો કે તમારા ફ્લેટમાં એ તમારી બઉ બધી ફ્રેન્ડ કે નજીકમાં જે ફ્રેન્ડ રેતી હોય એવી કોઈ કેટી પાર્ટી નું આયોજન કરે. અને તમે પણ મારા જેમાં જેમાં ખુબ જ એન્જોય કરો.
ખરી વાત છે, તો આપડે હવે હું બી ઘણા ને પૂછીશ એવી રીતે ને ગ્રુપ બનાવવાનો ટ્રાય કરીશ. ચલો આવજો.
ચલો ત્યારે આવજ
આવજો.